હલો, હલો અજયભાઈ, અજયભાઈ કેમ છે. મજામાંને?
બસ, મજામાં હો.
હું કરો અત્યારે?
બસ, અત્યાર હોસ્પિટલથી આયવા તા, કે જમવાનું પ્લાનિંગ કરતા.
યાર, જાજા સમય પછી ફોન કર્યો મેં યાર.
વાટ જોતા તા, તમારો ક્યારે કોલ આવે.
અરે યાર એવું હતું કે, આ કામમાં અત્યારે એવા ફસાઈ ગયા છ ન તે તમે વાત પૂછોમાં અવ કંપનીનુ એટલું બધી જોર આયવું છ ને. બઉ જ નું કામ છે અત્યારે.
તમે તો અત્યાર જુનાગઢ હશો ને.
અત્યારે જુનાગઢ ને અત્યારે તો અમદાવાદ છે.
તો હાલો
હન, હાલો ની જુનાગઢનો પ્લાન કરવોશ તો કરીએ. પણ આ મારે હું કેવાય કંપનીમ થોડોક નવરો થાવન તો કઈક કરીએ.
હા, તો તમ તમારે સન્ડેના રજા હશે તમારે?
હા સંડે તો રજા હોય પણ હવે હું જોન સંડે એક દી તો નો અવાય કેમ કે એ તમને ટાઈમ હોય ને તો મજા આવે એમ ફરવાની બધી હા હા એમ તો લઈશ. થતુને હાલો ને બધા દોસ્તારો ને ભેગા કરી ને પછી કરીએ પ્લાન હમ્મ અત્યારે તો તમે એમ બી બી એસ કરો છો કે નર્સિંગ કરો નરસિંગ કરો કેવું હાલે નરસિંગ?
બસ ચાલે જેવુ તેવું.
હા જોવું ની અમારે પણ કંપનીમાં એટલું બધી કામ આવી ગયું કેને તમે વાત કોશોમાં આવ દિવસે ને દિવસે કામ વધતું જાય છે.
હા તમે તો અમદાવાદ જ જોબ કરો છો ને હજી
હા અત્યારે તો અમદાવાદ જ જોબ કરું
હા તો આ બાજુ આવાનો ક્યારેય પ્લાન થયો કે નથ થવાનો
એબાજુ આવવાનું અમે બધા દોસ્તારો ભેગા થઈ ને જાયએ ને
એટલે એમ નાય આપડે જોબ કરવા આ બાજુ નઈ આવી શકો?
નહી જોબનું તો કઈ નક્કી નથી અત્યારે તો અમદાવાદમાં ફિક્સ છે. હવે કઈ નક્કી નથી જે પ્રમાણે હવે અહીયા કંપની વાળા કેય એ પ્રમાણે ખબર પડે હમ હા
મિતભાઈને શું કરે બસ આમારે તો શાંતિ મિતભાઈ હું કરે?
મિતભાઈ મિ કઈક અત્યારે મારા ભેગા જ છે, કંપનીમાં અત્યારે એને પણ કંપનીની મારી જેમે એટલો બધી લોડ છે ને વાત પૂછમાં
મિતભાઈ તમારા ભેગા જ છે, તો એને લેતા આઈ ગયો
હા એને ભેગો લેતો જવાનો થાય ને કારણ કે બધા જેમ ભેગા હોય એમ મજા આવશે એમ ફરવાની
મજા આવેને
હમ મિતભાઈ તો અત્યારે ગેમિંગમાં પણ બોવ ધ્યાન મયુરભાઈ, મયુરભાઈ તમારે ભેગા છે.
હા હ
એવું છે મયુરભાઈ કોલેજ પજી નહી
હ હા મયુરભાઈ કોલેજ કરે છે
હમ મિત ભાગે આપડે ગેમિંગમાં હમણાં બહુ ઉપાડી લીધું
ઓ એવું છે મમિતભાઈ કેમ નામ મમીન
તો યાર આ નવી બીજી એમ આઈ કરીને ગેમ નથી આપડે
હા, હા
એમાં હમણાં કિસપોટનું ને બધું બહ હાલે છે ને હા મીત ભાઈ કે કે હવે ધીમે ધીમે એને પહેલેથી જ જોકે શોખ હતો ને ગેમીનો ને એડિટંગ નો ને એવો બધો આપડે કેમ કે ભેગા ભણતા ત્યારે એને ગેમિંગનો એવો સોખ હતો
હા ત્યારે એ ગેમ તો હતી જ
હા એટલે હવે એનો ઇસ્પોર્ટમાં બોવ ધ્યાન દે છે, એટલે ગ્રોથ કરવાનો વિચાર કરે હવે
હા ઈસ્પોર્ટમા પણ નાખીશ સ્કોડ જોઈએ ને
હમણાં બોવ હમણાં તમને ખબર ન હોય તો હમણાં બીએમપીએ ચાલુ થયું તું હાલુ
એમાં તો ગોડ લાઈક જીતી હતી
હાક જીત એનું હાર કાઢ જેવું હાઈસ્કૂલ હતું બોલો
એ જોનાથન બિસાડો એમાં નતો ત્યારે જ જીતી ગોર લ
પાંઠક વર્ષ જેવી મહેનત તો કેવાય ને એ પાંચેક વર્ન થી વાટ જોતા હતા ટ્રોફીની
હા પાંચોકોોડા જેટલી વાર જોતા હશે
હમ ધીમે ધીમે હવે હા હવે તો ઈડબલ્યુ નો સ્લોટ મળી જશે ને ભારતને બે હવે પેરિસ માં થાય હમણાં કી ડબલ્યુસી બે તારીખે કેમ કક છે ઈડબલ્યુસી થી છે ને વપ હા એમાંથી ભારત બે સ્લોટ મેળ્યા એટલે ભારત માંથી એક ગોડ લાયક ને એક ટીમ ઓરેંગ વિટન કરીને છે બે જવાની નહીં છે
અર
ટાઈમ બડે હે
એમાં તો વધારે ઓ પ્રાઇસ એ છે ને
હા એનું પ્રાઇસ બલ તો કે પિંચોતેર મિલિયન યુરો ડોલર જેવું છે બોલો
વધારે કિંમત થઇ ગીધ ત
કિંમત થાય જ ને કેમ કે ઇપોર્ટ વર્લ્ડ કપ છે એટલે એમાં બધા દેશના અલગ અલગ ટીમો આવતી હોય ને
હા એમાં કેટલા રાઉન્ડ હોય
હમ એમાં રાઉન્ડ નું કઈ નક્કી ન હોય એમાં ગ્રુપ પાડીને રમવાનું હોય એમાં જે ગ્રુપ પેલા જીતે એ અને બીજા રૂફરે રમવાનું એવું બધું કરીને ધીમે ધીમે સેમફાાઈનલ અને ફાઈનલમાં ભેગા થાય એમાંથી પછી ટ્રોફી ઉપ ને પ્રાાઈસ પણ મળે એવું બધું
અચ્છા એક
ના ના એક જણા ને થોડાક જણે પંચોતેર મિલિયનયુરોોર એનું પ્રાઇસકુલ છે એમાંથી પેલા નંબર વાળાને કઈ કેટલા હોય બીજા નંબર વાળા એવું હોયુંચુ એમબીપીને એવું બધું હોય ને
હા એવું બધું છે તો તો અત્યારે આપડે મ
અલગ અલગ મળે મિતભાઈ ગ્રોથ કરેલ છે મિતભાઈું હાલી જાય તો સારું હમ બાકી શું કે મા જ ને ઘરવાળા બધા
હા બધ ઘર ના મજામાં
મમ્મી શું કરે
મમ્મી ને બધા ઘેરે છે શાંતિથી
તોની
તમારે હું હવે આ બાજુ ઘેરે આવવાનું થશે કે નહી થાય
હ ઘેરે ન તો હમણાં તો તમને ક ખરી કંપની ન એટલું લોડ છે ઘરે જવાનું કઈ નક્કી નથી ઘરે જવાનું પણ બહુ બંધ છે પણ હ જોઈએ હવે
એવું હોય તો એક બે દિન રજા લઈને આઈજો
હા રજા લઈને જ આવેજ મહિના દિવસ નું કામ છે મારે કંપનીમાં એક પ્રોજેક્ટ બનાવાનું છે
હા
પ્રોજેક્ટ ફતી જાય પછી દેવી લઈ લેવું બે ત્રણ દિહ
હા બે ત્રણ દિ લીવ લઈને આવ આપડે એવું જુનાગઢ ને બધી ફરતા આવીઈશું
હા આમ તો વધારે દસ પંદર દિનું લઈ લઉં કેમ કે ઘરે પણ કેટલા ચાર પાંચ મહિના થી ગયો નથી ને એટલે
હા તો એજ કરાય ને એ બાને આપણેે જુનાગઢમાં દાતા અને ગિરનાર ને ફરવા જશું
હા તો ક મજા આવશે બધા ીકા તો
હા એમાંય આપડે મયુરભાઈને ઓલા ઓરતીતાે ના હમાં જુમાં
કોણ
અહિયાં ના સ્થાપના હેને તો ઓર કધ એટલે હું આપડે થોડીક ટિકિટમાં રાહત થઈ ગઈ
હા એ પણ છે તો તો તો હાલ હ અમુક
હા આપડે એમાંય જઈ શકીએ
હમ ઘણા બધી દોસ્તો આવી તો આપડણે ગ્રુપમાં મેસેજ નાખ્યું ને એટલે ઘણા આવશે
હા એ આપડે આપડો ગ્રુપ છે ને ફ્રેન્ડ સર્કલ એ મનાય છે
હા એમાં નાખશુ ને ઘણા ભેગા ત છે
એવું હોય તો તમે આજ જોવ આપડે જો હું આખું અને એમાં વધારે પ્રમાણમાં અત્યારે પ્રાણી ગો આવી આવી ગયા
હા એ છતરબાગ છક્કરબાગ જુનાગઢ માં ફેમસ લાગે ને
પ્રણમાં તો પક્ષીને પ્રાણી આવે
હા તો એ મારું જોવાનું પણ બહુ મન છે એટલે આ વખતે તો પાંચ છ દિવસ લઈને જ આવીશું હ
હા આવો એટલે કોણ કઈજો
હા હવે એટલે ચોક્કસ કોલ તો કરવાનો જો હોય ને તમને થોડોક ભૂલી જવાય
ના તમે પાસે મોટા માણસો થઇ જાવ ક્યારેક ક્યારેક તો ભૂલી જાવ
ના ના બાપા એવું કઈ ના હોય બોલો બાકી તમારે નરસિંગ માં શું હાલે
બસ અત્યારે જોબ ઉપર હતા એ તો તમારો પાછો કોલ આવો
છ ટશેને
અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હોય
હ
હા હોસ્પિટલમાં બહ કામ કરવું પડે આવી ગ
એવું બધું હોય હોસ્પિટલ નું કામ
અત્યારે હું વરસાદ નું સિઝન આવે એટલે આમાં બધા પલતા હોય ને એવી રીતના થાય ને
હા અચ્છા એક્સિડેન્ટ ને એવું બધું વધારે થાય એટલે પેશન્ટ વધારે આવે
હા અત્યારે હમણાં હું નવો કોઈ હોસ્પિટલ જતો ત્યારે ફાટક એક જણાનું એક્સિડન્ટ થયું ફાટકમાં ટ્રેનમાં કપાઈ ગયા માણા.
ઓ માઈ ગોડ.
એમાં શું કરવું બિસાણાને
તો વાત છે આવાની વરસાદ ની પણ ધ્યાન રાખવી પડે યાર કેમ કે અત્યારે લસકને બધું બહુ થઈ ગયું હો એટલે ગાડી હાકલવાની બહુ ભીખ લાગે.
હા એજ ને અત્યારે વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું પડે
હમ તમે ગાડી લઈને જતાશેને હા તો યાર ધ્યાન રાખજો તમે પણ
હા અત્યારે આપડે તો નોર્મલી જતા હોયની ર આખી
બ નોર્મલી જવાનું હોય કેમ કે આ સિઝન જ એવી છે જરાક પણ લસક થાય એટલે ગાડી સ્લીપ
હા સીતાભાઈ આપડે દવાખાનામાં એડમિટ થાય એવું થઇ જાય
એજ ને ખોટા ઘરનાને બધા હેરાન થાય એ કરતા એ ધીમે આખીએ આપણે
હા અત્યા થોડીક ધીમે આ ગયાલાાલ
હ હમ
બ એ એક પેેશન્ટ જોયું તો એમ થઇ ગયું કે ના હો અત્યારે દુઃખ તો આ બિસાડાને જ આવી જતો
વાંગી ગ્યો છેને
અરે અડધ અડધું કપાઈ જ ગયું વૈશ માંથી પછી ટ્રેન સ્લો હા પછી ટ્રેન સ્લો લો કરવી પડી હતી પછી કાવ કામ નહી ટ્રેન નો હાલે તો
એ તો હું પછી શું કામનું.
હા એના કારણે તો આજ હોસ્પિટલ લેટ થઈ ગયું હતું કલાક તો ઈમા વહી ગઈ ફાટક બંધ રાખ્યો હતો. તમે બોલો તમારા જીવનમાં આજે હું બધા ન મજામાં હે. તમે બોલો તમાર જીવનમાં આજે હું નવું થયું?
નવું તો કાઈ નહી થયું આજે તો વરસાદ હતો એટલે આજ તો કંપનીઓ પણ ગયો નથી.
હા.
ક્યાંય રૂમે રૂમે છે હ ઉઠો તો જોય તો વરસાદ આવતો તો મે તો પાછા આવે ગોદળામાં ગડી જાય કરીને પાછો સુંઈ ગયો નવક વાગે જેવો ઉટયો હતો.
હા તમારે એમ મજા ને તમે તમારી ઘેરે પ્રોજેક્ટ કરી શકો.
હા મારે વર્ક ફોર્મ હોમ પણ થયા પણ જો ને અત્યારે કંપની નથી ગયો તો અહીંથી અમારે કામ કરવું પડશે રૂમેથી જ અમારે.
હા એજ ને. હાલો ચાલો રાહુલભાઈ તો હવે
હા તો ચાલો હવે જમી લઈએ પછી તમને નિરાતે પાછો કોલ કરું.
એ હા લો વાધો નહી
એયા
હા આલું સારું બાઈ રાખવું હ .